હરી ઓમ.
હરી ઓમ
હરી ઓમ. મજામાં? જય શ્રી કૃષ્ણ હા કેમ છો, મજામાં?
મજામાં.
અ હમ્મ. હવે તમે ફ્રી થ્યા, નવરા થયા.
હા, હવે એજ તમને ફોન લગાવ્યું મને. સવારે, હું વારંવાર જોતી હતી કે ફ્રી થઈ તમને કોલ લગાઉં. પર થયું જ નથી. અત્યારે સુધી ફ્રી થઈ ને.
આખો દિવસ નવરા ના પડ્યા. એમ?
આવું જ થયું, હમ્મ હમ્મ.
અચ્છા. હજી જ સાંજનું જમવાનું બનાવવાનું બાકી?
તે બાકી છે. હવે બાળકોને મકઈના મકઈ બાફેલી
હા. મકાઈના ડોડા
મકાઈના ડોડા કરી આપ્યા.
હમ્મ, અમારે અહિયાં વેલું હોય, જમાઈ ગ્યું રસોડું પતી ગ્યું.
તમારું રસોડું પતી ગયું?
હમ્મ. વેલું હોય. બધુ સવારથી બધું વેલું હોય નોકરીવાળા છે ને.
આવું પણ કેટલું સારું છે, અ અમારા અહીંયા તો થાય જ નહી.
હા, મોડું મોડું બધું ચાલે એટલે રાત્રે પણ મોડું થાય.
બઉ મોડું થઈ જશે અને સવારે છોકરાઓ સ્કૂલ જાય. તે સવારના સેવા સે વાગે ઉઠવું પડે.
હા છ વાગે ઉઠવું પડે બરાબર છે.
હમ્મ
હમ્મ બાકી શું ચાલે છે, શું બનાવ્યું બપોરે જમવામાં?
બપોરે તે પેલા કા કાંદાની સબ્જી
અચ્છા કાંદા બટ કાંદા બટેકાનું શાક
હા કાંદા બટેકાનું શાક.
બીજું રોટલી.
રોટલી, આના જોડે રોટલી અને રાઇતું બનાવી દીધુ.
હા સરસ સરસ હમ
અને રાતડે તો તે દાલ ચાવલ ને ઇ બને છે. દાળ અને વાન દાળ ભાત.
હમ્મ હમ્મ.
હમ્મ તમારે શું બનાવ્યું આજે?
અમારે દાળ ભાત અને બટેકાનું શાક હમણાં બન્યું.
હમણાં જ
હા રાત રાત બપોરે રીંગણ બટેકાનું શાક રોટલી અને સવારે તો થેપલા, ભાખરી, ચા.
હા થેપલા ભાખરી તો રોજે જ બને.
હા એ તો બને જ એમ. હમ્મ, બાકી શું ચાલે છે બધું નવાજુની બધું સરસ.
બધું સારજ, આજે મારે બેનપણીનું ફેક્ચર થઈ ગયું, તે સાંજે ત્યાં પણ જવાનું હતું.
કેવી રીતે એટલે સ્લીપ થઈ?
તે પેલે ફરવા તે ફરવા ગયા હતા. તે ફરવા ગયા હતા, તે પેલા ફન બ્લાસ્ટમાં તો ત્યાં તને પડી ગયા. તે મજા લઈને જમ્પ માર્યું. નીચે કૂદવાથી
ઓહો, એટલે ક્યાંક બગીચામાં ફરવા ગયા કે ત્યાં?
ના ના પહેલે એડવેન્ચર ફનબ્લાસના
અચ્છા હા ઓકે હા હવે સમજી
હમ્મ, તે કુદવાની એને તે હા
છેલ્લે કૂદવા ગયા બધું પતી ગયું ને ત્યાં લાગી ગયું.
ત્યાં લાગી ગયુ.
અને બીજે બધું સરસ? ઓહો હો, બીજે બધે પહેલે સરસ આનંદ કર્યો, આનંદ માણ્યો પછી આ છેલ્લે છેલ્લે થઈ ગયું.
બધું આનંદ માળીને પછી છેલ્લે આવું થઈ ગયું.
ઓહો, હમ્મ, હા, તો તમે તબિયત પૂછો ખબર પુછ
હા, જવાનું હતું પણના નહી થયો આ, નવળઈને થયા, નઈ થયા
આ તો તમ
તો આજે નઇને કાલે ના બાજુમાં જ છે, તે પેલા ફોન કરીને પૂછી લીધું કાલે જવાનું છે.
હા.
તેના બાળકો પણ નાના છે.
તેના એક દીકરીને થેલેસીમિયા છે, ખબર છે શું નાના છે ને તે એક છોકરી એ તેને છોકરી એ તે પાંચપી ધોરણમાં ભણે છે. અને પહેલે પેલી છોકરી એ તે છઠ્ઠીમાં ભણે છે. તે પેલી છોકરીને હવે ઓપરેશન કરાવ્યું. તે થેલેસીમીયા શે તને
જેને પાંચમું ધોરણ ભણે છે, ના છઠ્ઠું ભણે છે મોટી ઓહો હો તો છોકરાઓય નાના છે ને હાથ માંફેક્ ચરઆવ્યું કે પગમાં?
પગમાં પગમાં થઈ ગયું.
તો એ ચાલવા માને બો તકલીફ થશે ને?
બો તકલીફ તેની સાસ બઉ સારી છે, તે બધું કરી આપે છે.
આતો સારું કેવાય ભગવાન નો હા, ખુબ ખુબ આભાર, હા.
હમ્મ બધું. તેની પેલી છોકરી એ બતાવ્યું ને થોડા ટાઈમ પેલા ઈ તેને ઓપરેશન કરાવ્યું છે તે થેલેસીમાના તેનું લવું નથી બનવાતું, તેને લોહી ચડે છે.
હા લોહી ચડે પણ આ ઓપરેશન થી બધું બરાબર થઈ જશે? એવુ મનનું
ટાઈમ લાગશે ના બરાબર થઈ જશે છે? પણ ટાઈમ લાગશે, તે અત્યારે જ થયું છે ને તે એને સારવાર માટે એક વર્ષ ઉપર થઈ જશે.
અને હમણાં જ નિદાનમાં આવ્યું એમ રિપોર્ટમાં આવ્યું.
રિપોર્ટમાં આવ્યું ને તે બરાબરર છે. પણ તેને રિપોર્ટ કરવાની મતલબ બેંગ્લોર જતા રહેતા. અત્યાર સુધી તેનું ફેક્ચર થઈ ગયું, અને દેખભળ કરવા માટે ડોક્ટર પાછ જોવા જવાનું હતું. તો અત્યારે એના હસબન્ડ ગયું. જોવા માટે.
આ પણ તકલીફ જ છે ને મોટી લોકોને કેટલા કેટલા દુખ છે.
બઉ બઉ.
હમ્મ.
મને એવું લાગે ભગવાન મને કહે હોસ્પિટલનું મોડું નથી જોવાનું.
હા એ તો બધા એજ છે કે મોસમી કોઈ ના છે.
કોઈ.
કાળોકોટ અને ગોરોકોટ ગોરોકોટ એટલે ડોક્ટર અને કાળોકોટ એટલે વકીલ. અને આ બે આ બે ના ચક્કર માં જે ફસ્યા. હા.
તો આખો જીવન આના પાછળ જાય.
હા આમાં આના ચક્કર માં ફસ્યા તે ફસ્યા બહુ તકલીફ છે. બહ હેરાનગતિ છે, પણ હવે આપણા હાથ ની તો વાત નથી.
ના પર અમારા હાથમાં ભગવાનને પ્રાર્થના કરવાનું છે ને.
માં છે સાચી વાત છે આપણે પ્રાર્થના કરી શકીએ બાકી બધી એની જે કૃપા છે. તો પણ આપણા તો બે હાથ બે
આખા દિવસ આવું બોલું છું એ ભગવાન તમને મારી રક્ષા કરજો. મારા મારા બાળક ના મારા પરિવાર ના.
હા ના ના સાચી વાત છે સારી વાત છે આપણા હાથમાં પ્રાર્થના કરવાનું છે, બાકી તો ખુબ ખુબ આભાર કે આપડા બે હાથ વિપક સલામત છે આપડા બાળકો સલામત છે, તંદુરસ્ત છે બહુ સારી વાત છે.
બઉુ આભાર છે.
છે ખૂબ ખૂબ.
બ ખબ ખબ, જાણે મહરા છોકરા સ્કૂલ જાય છે ને, ત્યારે બંનેને હું બોલું છું, કે તમે રોજે વાંચો. કે આ પેલા હનુમાન નું મંત્ર છે સબ સુખ લય તમ તારીશ. સુરક્ષક કઉડરના, એ રોજે જ બોલ બોલવાથી છું.
હા.
બંને બાળકો જે જ. હમ્મ, તમે સારંગપુળ જોયા છે?
અહા, સારંગપુ
તે પહેલે હનુમાન નું મંદર છે ત્યા.
હા એ હુ સમજી, લગભગ નથી જોયું, ધ્યાન નથી આવતું, નાનપણમાં ગય હું લગ્ન પેલા, તો મારા લગ્ન ને એકવીસ વરસ થઈ ગયા.
હમ્મ
હું અત્યારે ત્રણ, એક વર્ષ પહેલા જોયું હતું. બહુ સારું છે. દર્શન કરી આવ્યા બઉ? ગુજરાતમાં છે ને. તે અમદાવાદ થી ત્રણ, હમ્મ કલાકેજ પડે છે.
હા, આનુ અમે ક્યાંક થોડાક તોતો અમદાવાદમાં જ જે અયોધ્યાનુ આપડે મંદિર બણ્યું ને રામ મંદિર
રામ મંદિર મળ્યું.
અ રામ મંદિર જે અયોધ્યામાં છે, ને એની જ, અ એના હુંબહુ એવુંજ મંદિર છી આ અયો, અ અમદાવાદમાં એની જ નકલ વાળું સરસ મંદિર છે પણ અમે નથ થી ગયા કોઈ દિવસ અમદાવાદમાં હવે એ અમદાવાદમાં તો એમ તો મને ધ્યાન નથી મેં, મેં પણ નથી જોયો, મેં સ્ક્રીનશોટ લીધો એમાં વિ સ્તાર નું નામ લખેલું છે, કયા વિસ્તારમાં છે.
આવો તમને જયારે જોયો ને તમને મને પણ બતાવજો
મેં શેર કરી છે, પોતાનામાં જ રીલ વિડીયો શેર કર્યો છે, હું તમને મોકલીશ વોટ્સઅપ તો છે જ આપણું, ના અમદાવાદ મા જ છે, બાજુમાં જ છે, એટલે મેં ઘણા વખત પેલા પણ વિડીયો ઇ શેર કર્યો તો, ઓલું ખુદનુ વોટ્સઅપ હોય ને એમાં.
તમને અમદાબાદમાં અક્ષરધામ તો જોઈ લીધું હતું.
હા એ તો વર્ષોથી જોયુ, એ બે ત્રણ વાર જોયું છે. તો એ હમણાં નથી. મારો દીકરો નાના એ નથી જોયુ. નાના દીકરા, હા એટલે હા
તે પેલે લાઈજ ત્યાં પણ લાાઈટ શો અને વગેરે પણ નયું નયું થઈ ગયું છે ને?
હા નવું નવું થઈ ગયું છે, નવું નવ હા, તો હમણાં. તો અમે નથી ગયા, કેટલા વર્ષોથી, મારી મોટી દીકરી નાની હતી બિલકુલ. ચાર, પાંચ, પાંચ વર્ષની ત્યાં એટલે તો પંદર વર્ષ તો પાકા થઈ ગયા નથી ગયા.
અત્યારે તો બધું નવું થઈ ગયું છે.
હા બધું બધી જગ્યાએ નવું થય ગયું છે, બીજું પણ કોઈ મંદિર ની વાત કરતા. તા તો મેં કીધું મેં જોયેલું છે, હા જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી
હા સ્ટેચ્યુ ઓફ યુનિટી હા હા
બે હજાર બે હજાર અઢાર માં જયારે નવું નવું ખુલ્યું ને તો તરત ગયા, તરત ગયા તો અડધું બાંધકામ પત્યું હતું, અડધું નોતું પત્યું.
આવું
હા અને હવે તો જે અક્ષય કુમારનો વિડીયો આવે છે ને એમાં સરસ કે છે હલો
કેવા વિડીયો
હા એક મિનિટ હવે કપાઈ જશે હું તમને કરું.
હા હા કરો ને બેન
એટલા નાના નથી ભાઈ,